બોલો. કાંઈ નઈ આટા મારું. હું બીજું શું?
સરસ, સરસ. હ એ. હ ખાવા માટે તો હું હું પણ આટલું બધું કરું હું મને ખાવા જોઈએ એટલું.
અરે, આખો દિવસ ઘરે બેસી ને એના કરતા ચાલવુંય આવવું પડે.
બહુઅ જ સારું કેહવાય ચાલવું તો.
હા.
બોલો બોલો.
બસ કાઈ નહી.
કેવું હતું ધુરંધર? મે તમે
એ સારું હતું. હા હા હા બોલો.
તું ધુરં
અરે સારું છે. મારે ડાર સારું છે આમ. મને ફાઈટિંગ વાઈટિંગ બહુ સારું છે ધરી બે જ વાળું પણ મેં છે ને ફર્સ્ટ પાર્ટ નહી જોયેલું હા સાચું કહું ને તો.
અરે અરે મેં તો હજી એકકે નહીં જોયા.
હા બરાબર છે. અરે એ કેવું ખબર છે કે મેં અમુકમાં માં મે પાર્ટ જોયેલા પણ એ એવું કે કે ફસ્ટ પાર્ટમાં મને ઓછી ગમી મને સેકન્ડ પાર્ટ ગમ્યું આ ધૂલંદોર ની તો એમ
બધા એવું કેતા કેમ કે પેલું રીવેન્જ વાળું છે ને એટલે બધા આમ હ બધા ના ગમે માડધાડ વધારે હોશેરી રે ચાડાના
ચુ કીધું છે એ એમાં બોયઝ ને એ લોકો જોય એટલે એમને એવું જ બધું ગમે એમ માલધાર માલધાર સારું છે મૂવી તો.
સરસ સરસ મારા મા ણે જોવું છે હવે મરદાની થ્રી આયું છ છે ને રાની મુખર્જીનું એ જોવું છે હ પણ ટાઈમ નથી મળતો.
બરબર.
કદા કદાચ ને ક નેટફ્લિક્સ કે કશા પર આઈ ગયું હશે?
હા નેટ
હલો.
હા, હા બોલો. અરે હું એવું કહું છું આ આપડે નેટ મિરલ તમે યુઝ કરો છો?
ના હું નેટફ્લિક્સ જ યુઝ કરું છું, પણ હું પૂછું છું કે એની પર આવ્યું હશે?
એની પર આઈ ગયું હશે મોસ્ટ. રિલીઝ ક્યારે થયું તું?
બે હજાર છવ્વીસ માં હમણાં, ક્યારે થયું? અહ
જયારે થઈ ગયો તો અત્યાર સુધી તો આઈ જ ગયું હશે. આ ધુલંધર ફોર જોવોને આઈ ગયું છે.
મે બી ત્રીસ જાન્યુઆરી એ, ત્રીસ જાન્યુઆરીએ આયું.
ગયુ હશે એમ.
હમ્મ, જોવું પડશે શેની છે.
હા એ વાત એ છે. ના, ના, ના આઈ ગયું હશે, પણ એ અને અત્યારે રિસેન્ટલી મૂવી આઈ ગઈ ને પેલા પર તો-તો આ આઈ જ ગયું હશે.
આવું તો જોઈએ.
હમ્મ, બાકી તમે સિરીઝ જોઓ છો કે નહી?
હમ્મ, સિરીઝ છે હમણાં પરમ દિવસ છે કાલે જ પતાઇ દઈ.
સિરીઝ
આ જીયો હોટ સસ્ટાર પર આવી છે ચિરૈયા.
હા. હા.
તઈ. એ મસ્ત છે આમ બધું છોકરીઓ એ જોવી જોઈએ.
ઓહો બરાબર છે ચલો, તમે કીધું છે સારું છે હું એ જોઈશ.
જો-જો, જો-જો મજા આવશે.
પછી બીજું તો.
બીજી તો મે મસ તો મેમે એ સિરીઝ અડધી અડધી જોઈ છે પણ સારી છે જેમ કે ડીડ લીમર એમક્સ પ્લેયર પણને બધું છે તો હું જોઉં છું એમ. તમે જોય છે?
ના હું તો છે ને પેલો મર્ડર કેસ સોલ્વ કરતા હોય પછી ઇન્વેસ્ટિગેશન કરતા હોય ડિટેક્ટિવ હોય એ બધી હોય ને મૂવી, સિરીઝ એવું જોવું કોમેડી જોવ. કોમેડી માં તો જૂના પિક્ચરો બઉ મજા હા, માલા માલ વીકલી પછી બર પછી ગોલમાલ ગોલમાલ રિટર્નસ, ગોલમાલ થી
બરોબર બરોબર છે, તમારી વાત
હા અને હા અને ટાઈમપાસ પણ પૂછ સારી રીતે થઈ જાય એ બધું જોઈએ ને તો આપ
હ
હમ
મજા આવે પણ એ બધું જોવાનું પણ આપડે આ ભણવાનું હોય ત્યારે તો જોવા તોય નહી બાર જવાનું હોય ભણવાનું એટલે થઈ જાય અમુક વાર
હા, એ વાત છે
પણ પછી અ શુક્ર, શની, રવિ આવે એટલે જોઈ નાખવાનું
તે હવે જે ભણતા હો એમને તો એ રીતે નહી પણ એ લોકો વીકેન્ડ પર બધું જોઈ નાખે બે, બે, ત્રણ, ત્રણ કલાકમાં આવુ બધું જોયું પેલું બધું જોયું, પતાય નાખે એવું કરે છે હા એ વાત છે.
ચાલે પણ આવું બધું જોઈએ ને ત મગજને શાંત મળે, આપડે આટલું બધું વિચાર વિચાર કરતા ક્યા આ વાચવાનું. પેલું વાંચવાનું આ લખવાનું છે પેલું, એના કરતા પેલું જોઈએ ને તો મગજ થોડું શાંત થાય.
ફ્રેશ થઈ જાય એમ.
હમ. પછી વધારે વિચારો ના આવે.
હા સાચું કીધું છે.
એટલ મગજ થોડું શાંત થાય.
હા.
બોલો બોલો બીજું કેવું ચાલે છે?
કઈ નઈ બસ શાંતિ છે. ઓ બહ કંટાળા આવતા તો હું એજ વિચારી હતી, શું જોઉું શું નહી. મોતી વિમાન એમાં.
હું તો યુટ્યુબ પર જોઉં છું બધા વિડીયો.
પણ એ તો નેટ મિરલ છે ને મારામાં એક એપ કરીને આપી દીધી એમાં જો કો એક વા ભ જોવી દ એમ.
હા. હું યુટ્યુબ પર વ્લોગ્સ જોઉં પેલી ભારતી અને હર્ષ લિંબાચીયા ના.
હા અને પ પેલું માસ્ટર શેફ એ લાફ્ટર શેફ પણ આવે છે, એમાંય સારુંસ કોમેડી થાય છે તો ટાઈમપાસ થઈ જાય
અહં મજા આવે એમાંય.
એવી છે. ને એમાય ફ્રેશ એય થઈ જાય આપડું એમ.
હા મને તો એમાં છે સબલ ઓફ કૃષ્ણ અભિષેક આવે છે ને જે
હા, હા સાચી વાત કીધી, હા. એ વાત સાચી છે, અને અમુકમાં એ લોગો એ વધાર પડ
હા એ ભલે કઈ બનાવે નહી પણ જયારે બનાવે ત્યારે સ્ટાર જીતે, અને જ્યારે ના બનાવે ત્યારે
હા, હા, હા. પણ હું એવું કઉં છું કે જો એ લોકોને બધાને કેવું ઘરે બ જે બનાવા બહું હારું-હારું બનાઈને સ્ટાર લઈ જાય ને આપડે
ના. હું એમ જ કહું એ લોકો બધી રીતે તૈયાર થયેલા હોય, એટલે રસોઈ બનાવાનું ફિટનેસ માં પેલું હેલ્ લ્દી ખાવાનું બધુ
હા, સાાચી વાત છે. હા, આપડે ઉપર તો આપને એવું થાય કરે કઈક નમક ઓછું રહી ગયું કઈ મીઠું ઓછું એ એ હળદર ઓછી રહી ગય પેલું રહી ગયું એવું થઇ જાય છે.
આ તો કેવું કે આ લોકો આવડતું નથી પણ તોય બનાવી લે છે એટલે પછી પેલા જે જજ છે હરપાલ સિંંગ એ કહી દે કે આ છે આ નથી એટલે અને એમાંથી એમાંથી અલી કોની અને કરણ કુંદ્રા અર્જુન બિજલાની અને એ બધાને તો આવડે છે રસોઈ કર
હા, આ જન્નત
હમ્મ હા જન્નત એને એ તો પેલી સિઝન પછી બનાવતા આવડી. પેલી તેજસ્વી પ્રકાશને પણ આવડે છે. એ તો કઈક કુકિંગ શો માં હ તા કંઇક માસ્ટર સેફ કે એમાં.
હાતી હતી. મા માહિતી એને સારું સારું બનાવ હતું.
હમ, એટલે બધા અમુક જન છે જેને આવડે છે ને ને અમુક ણ એવા છે કે જેને કઈ નહી આવતું જેમ કે પેલા સમ છવીસ. પછી કશ્મીરા, પછી એમ પિતા અને વકી, ના કિષ્ણ. કૃષ્ણ અભિષેક છે ને એને તો આવ કૃષ્ણ આવડે છે બધું. પણ હુ પેલું અ આપડે ભારતીય ખાવાનું હોયને જે.
હા હા હા.
એવું આવડેને આ પેલી નવી નવી ડીશો બતાવે અતરંગી.
બરોબર બરાબર છે.
મજા આવે પણ જોવાની, અને એમાં જો આમ આમ સ્ક્રિપ્ટડ નઈ હતું સ્ક્રિપ્ટ
હા સાચી વાત છે અને પેલો એવું શું છે ને તે બધા વીકેન્ડ છે. અને વીકેન્ડમાં મો બધા થાકેલા જો આપથી તે લોકો. તો હારું છે જે જોઈ લે છે બધું.
ભારતનો સૌથી પહેલો શો છે એ. કે બધા બધા કેટલા વધારે જવાય છે.
સાચી વાત છે તમે સ્પ્રિટ્સ વીલા જોઓ છો?
ના હું એ નથી જોતી.
મને તો એ બધા શો પણ ગમે છે હું તો જોઉં છું.
ના હું તો બિગ બોસ, સ્પ્રિટ્સ વીલા એ બધું ન જોતી હું ખાલી લાફ્ટર શો ને યુટ્યુબ પર ભારતી એના વિલોગ્સ.
બરોબર.
બીજું તો આ મુવી સિરીઝ પેલા મર્ડર થયો હોય કેસ સોલ્વ કરતા હોય ડીટેેક્ટિવ હોય એવુ
હમ્મ.
મજા આવે.
મજા આવે એ વાતે છે.
પછી આપડે પેલા ખતરા ખતરા આવ તું ભારતી આના એલા. હા એમાં ગેમ રમાડે એને મજા આવતીતી.
હા, અને એ વખત કોમેડી થતી હતી અને પ્લસ ટાઈમ પાસે થતુંતું. જોઈને એપિસોડ જોઈ અને જે પનિશમેન્ટ આપે એ આપણને ગમતી એમ જોવાની મજા જાવતી તી એમ.
હઅ.
તો એ સારી છે. હા અમુક વસ્તુ તો એટલી મસ્ત હારી ને તે ટાઈમ પાસે થઇ જાય અને સારું પણ લાગે આપણને. હા, હું એ જોઉં છું દરેક એપિસોડ. જોયેલા છે એના તો મેં.
ના બધા નહી જોયા પણ વચ્ચે વચ્ચા આવી જતું મ ચેનલ ચેન્જ કરતા બદલતા ત્યારે હું જોઈ લેતી. મને તો એક લાસ્ટર શેફ અજ બહુ ગમે છે. પેલા પેલું ખતરા ખતરા ખતરા બહુ ગમતું તું પણ હવે લાસ્ટર શેફ બહુ અજ
બરાબર છે.
જોવાની મજા આવેશ
હા હા એ વાત તે છે.
સારો છ છે એનો રાત નો એ પણ એક કલાક. સાંભળો હું તમને થોડી વાર રહીને
હા, ચલો બાય બાય.
બાય.